હલો મમ
મિત્ર
નમસ્તે, તો આજે આપણે ભારત અને શહેરને, ગામડા અને શહેર નામ ટોપિક ઉપર વાત કરીશું
હા, મિત્ર તમારો આ વિષય ખુબ જ સરસ છે ગામડા અને શહેર નુ જીવન ખુબ જ અલગ અલગ અને અલગ અલગ રીતે દર્શાવવામાં આવે છે
હા, મિત્ર તમારી વાત સાચી છે ભારતના ગામડાઓ ભારત એ ગામડાઓનો દેશ કહેવામાં આવ્યો છે ભારતના દેશની સંસ્કૃતિ, પરંપરા અને મૂળિયા ગામોમાં વસે છે બીજી તરફ શહેરો નો વિકાસ આધુનિક અને નવી ટેકનોલોજી ના કેન્દ્ર છે આમ ગામ અને શહેર બંનેનું પોતાનું અલગ, અલગ મહત્વ છે બંને એકબીજાથી ખૂબ જ અલગ છે પેલા આપણે ગામ ગામ ગામડાના જીવન વિશે વાત કરીશ ગામનું જીવન ખુબ જ શાંત, સ્વચ્છ અને કુદરતી કુદરતની નજીક હોય છે, વહેલી સવારે પક્ષીઓનો પલરવ લીલાછમ ખેતરો, તાજી હવા અને શુદ્ધ પાણી અને મનપસંદ અને આ મનપસંદ વાતાવરણ મળતા મળતું હોય છે ગામમાં લોકો એકબીજાને ઓળખતા હોય છે સુખ હોય છે, દુખ અને સુખ દુઃખ માં બધા એકબીજાની મદદ એવા માટે તૈયાર રજ રહેે છે આ એકતા અને ભાઈચારાની ભાવના ગામની સૌથી મોટી તાકાત છે, ગામનો મુખ્ય વ્યવસાય ખેતી છે ખેડૂત દિવસ રાત મહેનત કરીને અનાજ, શાકભાજી, ફળ અને દૂધ નું ઉત્પાદન કરે છે જો ખેડૂત ના હોય તો શહેર નું જીવન પણ ટકી શકે નહીં અને જો ખેડૂત ન હોય તો શહેરનું જીવન શક્ય જ નથી તેથી ખેડૂતને દેશનો અન્નદાતા કહેવામાં આવે છે, ગામડાઓમાં લોકો સવાર સવારે ઉઠી ને નદીમાં પાણી લેવા માટે જતા હોય છે અને તેઓ અને ખેડૂતો સવાર માં ઉઠીને પોતાનો નાસ્તો કરીને પછી પોતાના ખેતરોમાં કામ કરવા માટ ટે નીકળી જતા હોય છે. તેઓ પોતાના ખેતરમાં ખુબજ મહેનત કરીને અનાજ ઉગાડે છે અને ખેતી કરતા હોય છે. તે બધું વેચીને તેઓ તેઓ પૈસા કમાવતા હોય છે. ખેડૂતોનો આધાર માત્ર એક ખેતી પરજ નિર્ભર હોય છે. ખ ખેડૂતો ખુબજ મહેનત કરીને ખેતી કરતા હોય છે. ગામનો મુખ્ય વ્યવ સાય ખેતી છે. ખેડૂત દિવસ રાત ખૂબ મહેનત કરીને અનાજ, શાકભાજી, ફળ નું ઉત્પાદન કરતો હોય છે. ગામમાં અલગ અલગ તહેવારો પણ ખુબજ ઉત્સાહથી ઉજવવામાં આવતા હોય છે. નવરાત્રી, દિવાળી ઉત્તરાયણ, હોળી, જેવા તહેવારોમાં આખું ગામ એક પરિવાર બની જાય છે. પરંપરા લોકગીતો અને લોકનૃત્યો ગામની સંસ્કૃતિને જીવંત રાખ ખે છે.
હા મિત્ર, તમે સાચું કહી રહ્યા છો. ગામનું જીવન જીવન આજ દિનચર્યા રીતે ચાલે છે અને શહેરનું જીવન એનાથી ખૂબજ અલગ હોય છે. એનાથી ઉલટુ, જ્યાં સવારે ઉઠે ક્યારે ગણગણા જોવા મળે છે, ફેક્ટરીઓમાં લોકો જાય છે. ફેક્ટરીઓનો અવાજ, વાહનનો અવાજ ખુબજ કંકાસ રીતે થતો હોય છે. ત્યાં નવી નવી દુકાનો પણ જોવા મળે છે. શહેરમાં સારા રસ્તા, સારી સુવિધાઓ, બધી સુવિધા સારી રીતે તે જોવા મળે છે. આર્થિક રીતે સ્થિતિ પણ સારી હોય છે. શહેરમાં લોકો મોટા મોટા બિલ્ડિંગમાં, ફ્લેટોમાં રહે છે. અને તેના પૈસા ચૂકીવીને રહે છે. ગામના અમુક લોકો પણ કમાઈ કરવા હારુ. શહેરમાં આવતા હોય છે. શહેરમાં મોટી મોટ ટી બિલ્ડિંગો, મોટી મોટી દુકાનો, સારા સારા કપડા અને ચંપલો એવી સારી સારી ક્વોલિટીની જોવા મળે છે અને શહેર એ આકર્ષક બની જાય છે. જેના થી ગામના લોકો પણ આકર્ષાયને આવે છે અને પોતાનો કમાઈનો સ્ત્રોત હોદે છે. શહેરમાં મુખ્ય રીતે કમાણી કરવા હારુ ઓફિસમાં જાય છે, કંપની માં જાય છે, અને ઘણી બધી એવી નોકરીઓ કરે છે. જયારે ગામમાં આર્થિક રીતે ખેતી પર નિર્ભર રહેતા હોય છે. ખેતીને માટે એલોકો પાક કરતા હોય છે અને પ્રકૃતિના સહારે પોતાનું જીવન ગાળે છે. જારે શહેરમાં કૃત્રિમ વસ્તુઓથી પોતાનું જીવન વાળતા હોય છે. શહેરના લોકો થોડા અલગ હોય છે. એ લોકોના વિચારો થોડા અલગ હોય છે. અને ગામડાના વિચારો થોડા અલગ હોય છે. શહેરના લોકો એકજ ફ્લેટમાં રહેતા હોય તો પણ આજુબાજુના રૂમેન્ટને ઓળખતા નથી. જયારે ગામના લોક પોતાના સાથે સાથે બીજાના પરિવાર સાથે પણ દુઃખ સુખ સાથે વાત કરતા હોય છે અને એમની સાથે સારી રીતે સંબંધ રાખતા હોય છે એમને સારા અને સારી રીતે પોતાની ભાઈ બહેન ના રીતે રહેતા હોય છે જ્યારે શહેરમાં પોતાનું જીવન જ ગાળતા હોય છે બાજુમાં કોણ રીત એની પણ ખબર રહેતી નથી
હા મિત્ર તમારી વાત ખુબ જ સારી અને સાચી છે ગામડામાં કેટલીક સમસ્યાઓ પણ હોય છે ઘણી જગ્યાએ સારા હોસ્પિટલો ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ રોજગારીની તકો અને આધુનિક સુવિધાઓ જોવા મળતી નથી જેના કારણે ઘણા યુવાનો રોજગાર માટે શહેર તરફ જાય છે ગામડાઓમાં ઘણી જગ્યાએ હોસ્પિટલો હોતા નથી જેથી ગામડામાં રહેતા લોકોને સારવાર કરવા માટે દૂર જવું પડતું હોય છે તેમજ શહેરોમાં દરેક સ્થળે સારા હોસ્પિટલો ઉપલબ્ધ હોય છે. તેનો ઉપયોગ એ લોકો તાત્કાલી કરી શકે છે શહેરો વિકાસ નું પ્રતિક છે અહી મોટી શાળાઓ કોલેજો હોસ્પિટલો ઉદ્યોગો ઓફિસો અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. રોજગારીની ઘણી તક હોવાથી લોકો ગામડા માંથી શહેરમાં વસ વસવાટ માટે આવે છે શહેરોમાં પરિવહન ની સારી વ્યવસ્થા હોય છે. બસ રેલવે સ્ટેશન હવાઈ સેવાઓ લોકોનો સમય બચાવે છે. ઇન્ટરનેટ ડિજિટલ સેવાઓ અને આધુનિક ટેકનોલોજી જીવનને વધુ બનાવે છે પરંતુ ગામડામાં ઘણી જગ્યાએ ઇન્ટરનેટની પ્રોબ્લેમ હોય છે. ત્યાં ઇન્ટરનેટ થતું નથી જેના કારણે તેમને ખુબ જ તકલીફ થતી હોય છે. શહેરમાં બધી જ સેવાઓ ઉપલબ્ધ હોય છે જેથી આકર્ષાયને ગામડાના લોકો શહેરમાં વસવાટ કરવાનું વધુ પસંદ કરતા હોય છે. પરંતુ શહેરનું જીવન પણ પડકારોથી ભરેલું છે. અમુક સમયે ટ્રાફિક પ્રદૂષણ ઘોંઘાટ ભીડ તણાવ શહેરની મોટી સમસ્યાઓ છે. લોકો પોતાના કામમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે પડોશીઓને પણ ઓળખતા નથી. ખર્ચ પણ ખુબ જ વધારે વધારે પ્રમાણમાં કરતા હોય છે.
હા મિત્ર તમે સાચું કહો છો. આજના સમયમાં આ બધી વસ્તુઓ થતી જ રહે છે. ગામડા જીવનમાં અને શહેરના જીવનમાં ખુબ જ તફાવત જોવા મળે છે. શહેરમાં સ્કૂલો હોસ્પિ હોટલોને એવી બધી સુવિધા સારી મળે છે જ્યારે ગામડામાં સ્કૂલો સરખી હોતી નથી ત્યાં સરખી રીતે વિદ્યાર્થીઓ ભણવા જતા નથી કારણ કે ગામડામાં ખુબ જ કામ હોય છે. ત્યાં ઘણી બધી સમસ્યા જોવા મળે છે ઇન્ટરનેટ ની સમસ્યાઓ પણ હોય છે જેના કારણે ઘણી બધી પ્રગતિઓ થતી નથી અને ગામડામાં આવી બધી સમસ્યાઓ રોજની હોય છે. જેથી શહેરમાં એનું નિરાધાન કરવા માટે જાય છે શહેરના લોકો આ આ બધી બાબતોમાં ખુબ જ સારા હોય છે. એ આપણે જાણીએ છીએ.
હા મિત્ર તમારી વાત સાચી છે. આજે સરકાર સ્મા્ટ વિલેજ ડિજિટલ સેવાઓ સારા રસ્તાઓ વીજળી પાણી અને શિક્ષણ દ્વારા ગામોના વિકાસ માટે સતત પ્રયત્ન કરી રહે છે. ગામોમાં સારી સુવિધાઓ મળી જાય તો લોકોનું જીવન પણ સુધરી જાય. અને તે લોકો ન ખર્ચ પણ ઘટી જાય. ગામ અને શહેર બંને આપણા દેશ માટે ખુબ જ જરૂરી છે ગામ અનાજ આપે છે જ્યારે શહેર ઉદ્યોગ અને વિકાસ આપે છે બંને એકબીજાના વિના અધુરા છે આપણો પ્રયત્ન એવો હોવો જોઈએ કે ગામોમાં પણ શહેર જેવી સુવિધાઓ મળે અને શહેરોમાં પણ ગામો જેવી સ્વચ્છતા હરિયાળી અને માનવીય સંબંધો જળવાઈ રહે જેમ કે ગામોમાં ગામડામાં બધા લોકો એકબીજાને ઓળખતા હોય છે અને એક પરિવાર છે એમ જ રહે છે જયારે શહેરમાં લોકો એકબીજાને ઓળખતા હોતા નથી આજુબાજુ ના પડોશીઓને પણ એ લોકો ઓળખતા ના હોય જેથી ઘણી બધી સમસ્યાઓ ઉભી થાય છે ગામડામાં બધા લોકો સુખ દુઃખ માં સાથે થે રહે છે અને તહેવારોમાં એક પરિવારની જેમ સાથે મળીને ઉજવણી કરતા હોય છે જ્યારે શહેરમાં લોકો આવી રીતે રેતા નથી તેઓ સુખ દુખ માં પણ એકબીજાની સાથે રહેતા નથી કારણ કે તેઓ પોતાના કામમાં ખુબ જ વ્યસ્ત હોય છે અને એક ત્યાં ને ઓળખતા પણ હોતા નથી ગામ દેશ નું હૃદય છે શહેર દેશનું મસ્તક છે હૃદય અને મસ્તક બંને સાથે ચાલશે ત્યારે જ દેશનો સાચો વિકાસ શક એ બને છે તો મિત્ર આપણે આ આ વિષય ને અહી સમાપ્ત કરીએ
હા મિત્ર ચાલો નમસ્તે
હા નમસ્તે